જય શ્રી કૃષ્ણ
શિકૃષ્ણ
કેમ છો બસ હું મજામાં તમને કેમ છો
હા હું પણ મજામાં જ છું. આજે તો બહુ દિવસ પછી ફોન આવ્યો ને તમારો શું વાત છે.
હા હા વિચાર્યું કે જોઓને આજકાલ સ્કીલસ ડેવલપ કરલુ એટલે કે પોતાની અંદર કઈ અલગ નવી ક્રિએટિવિટી લાવવી એ કેટલી મહત્વની બની ગયું છે આજકાલના ઝડપી યુગમાં વગર તો આગળ વધુંવુ એમ કેહેવાય લગભગ મુશ્કેલ જેવું થઇ ગયું છે.
સાચી વાત કરી તમે આપણે આજ આ દોરમાં આપણને મતલબ છે ને કંઈક ને કંઈક નવી નવી શીખવું ખૂબ જ જરૂરી છે. કંઈક ને કંઈક નવું એવું શીખતા રહેવું જ જોઈએ.
સાચી વાત છે અને એટલે કે એને ગુજરાતીમાં કૌશલ્ય વધારવું પણ કહેવાય અ આજકાલ તો ઘણા લોકો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખી શીખી રહ્યા છે જે આજના સમયમાં એ ખૂબ જ મહત્ત્વ કૌશલ્ય છે કારણ કે તમને પણ ખબર છે કમ્પ્યુટરથી આજકાલ ઘણા કામો સરળ બની ગયા છે તો એમાં અ તો બીજી ભાષા પણ શીખી રહ્યા છે કૌશલ્ય એ નવી નવી ભાષાઓમાં પણ વધારી
સાચી વાત કરી અ માણસે છે ને સતત કંઈક તો નવું શીખતા રહેવું જ જોઈએ તમને ખબર છે અત્યારે હું પણ એવું વિચારું છું કેક કંઈક તો અ સ્વિમિંગ ક્લાસીસ જોઈન કરી લેઉં છું જો સ્વિમિંગ આવડવી એ પણ એક જાતનું કૌશલ્ય.. છે તો એ એ પણ માણસ મતલબ આવડવું જોઈએ ગમે ત્યારે તમને એની જરૂર પડી શકે છે અને અત્યારે તો એટલું બધું ડિ ડિજિટલ જમાનો થઈ ગયો છે ને તો આ ડિજિટલ વર્ક પણ શીખવાનું એમાં બી કેટલી નવી નવી સ્કિલો શીખવાનું.. અ લોકોએ ચાલુ કરી દીધું છે ને તો મને એમ થાય કે હું પણ કંઈક તો એવું ગ્રાફ કફિક ડિઝાઇનનું કે એવું કંઈક તો શીખી લઈએ.
હા એ પણ એક સારી સ્કીલ છે આજકાલ તો ખાલી વાતચીત કરવી એ પણ એક કૌશલ્ય બની ગયું છે કે અમુક લોકો ઇન્ટ્રોવર્ટ હોય છે એટલે કે પોતાના મનની વાતો અંદર રાખે છે એમની અંદર વિચાર શક્તિ ખુબ જ સારી હોય છે પરંતુ વાત સરખી રીતે રજૂ નથી કરી શકતા જેના લીધે અમુક વાર લોકો પાછળ રહી જાય છે તો આ બોલવાની જે કૌશલ્ય છે લોકો સાથે કઈ રીતે વાતચીત કરવી પોતાની અંદર કોઈક નવું આઈડિયા હોય તેને કઈ રીતે બીજાની સામે મૂક કુ યુ કે જેમ કરવ એ પણ એક કૌશલ્ય છે
હા ખરું કહ્યું તમે એ પણ એક કૌશલ્ય છે કે તમારે તમારી વાત લોકો સુધી કેવી રીતે પહોંચાડવી એ પણ એક કૌશ ઘણા લોકો એવા બોલવામાં કે એવા માહિર હોય છે ને કે જાણે એ એમના કામ પણ એવા એવી રીતે બોલીને એમની પાસે બોલવાની એવી કળા હોય છે ને કે એમના કોઈ પણણ કામ પણ એ આસાનીથી બીજા પાસે કરાવી લેતા હોય છે કે એ એ લોકો એવું બોલે છે ને એટલી કળા હોય છે ને બોલવાની કે સામેવાળો વ્યક્તિ એની વાતમાં આવી જ જાય છે.
સાચી વાત છે અને અત્યારે તો રસોઈ કળા પણ પ્રચલિત છે અમુક લોકો રસ રસોઈની નવી નવી વાનગીઓ બનાવીને પોતાની રસોઈ કળા વધારે છે અને સાથે સાથે સોશિયલ મીડિયા પર ઘણા વિડીયોઝ અને નાના નાના શોર્ટ્સ તો બનાવીને અપલોડ કરતા હોય છે. તો એ પણ એક કળા છે.
બિલકુલ એ તો સૌથી શ્રેષ્ઠ કળા છે કેમ કે જે ઘરની ગૃહિણીઓ છે અ ઘણી ગૃહિણીઓએ એટલું બધું શિક્ષણ પણ ના લીધું હોય કે એમ એ બહાર જઈને કશું કામ કરી શકતી હોય પણ આ જે કળા છે એ તો એમને અ એમની નાની દાદીથી એ એ લોકો શીખીને જ આવ્યા છે બચપનથી એ લોકો આ કળા શીખતા જ આવ્યા છે તો એ લોકો મતલબ ઘરે બેઠા પણ કો આજકાલ તો જો સોશિયલ મીડિયાનો જમાનો છે તો યુટ્યુબ પર કેવા કોઈ પણ પોતાનું એક તો ચેનલ બનાવીને પણ આ પોતાની રેસીપીઓ અપલોડ કરી શકે છે અથવા અ અત્યારની જે મધ્યમ વર્ગની જે ગૃહણીઓ છે તે એમનું ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ બીજાને ત્યાં રસોઈ કરવા કે હોટેલમાં કશે કુકિંગ કરવા અને એવા જતા જ હોય છે અને આ કામમાં કોઈ શરમ પણ નથી તો આ તો બહુ સારી કળા છે કે લોકો એમાંથી જે ગૃહિણીઓ છે જે બહુ શિક્ષિત નથી તે પણ એમનું અ ભરણ પોષણ કરી શકે છે.
હા અને સાથે સાથે સમય ન સંચાલન એ પણ સૌથી મહત્વનું સોફ્ટ કૌશલ્ય છે એટલે કે તેમાંથી તમારું કામ ઘણું સરળ થઈ જાય છે અમુક લોકો આળસમાં પોતાનો દિવસ પસાર કરી લે છે અને પોતાના રોજ ના જે કાર્ય હોય છે આવતીકાલ પર અ ઠાલવી દે છે પરંતુ એવું ન કરવું જોઈએ સમયનું સંચાલન આ કરતા આવડવું એ પણ એક કૌશલ્ય છે અને ભવિષ્ય માટે લીડરશીપ અને પબ્લિક સ્પીિંગના ક્લાસ પણ અમુક લોકો તો જોઈન કરે છે.
તમે સમ અ સમયનું જે આયોજન કીધું એ બહુ સરસ છે જો એ દરેક વ્યક્તિએ શીખવું જ જોઈએ કે કેવી રીતે સમયનું સંચાલન કરવું જોઈએ કેવી રીતે આપણે આખા દિવસ દરમિયાનના જેટલા બી આપણાં કામો છે એ સમયસર અ પૂરા કરવા જોઈએ. આ તો આ એક કૌશલ્ય તો મને એવું લાગે દરેકે શીખવા જ જોઈએ. કેમ કે આજકાલ ઘણા લોકો સમય વેડ છે
હા અને સાથે સાથે વકૃત્વ કળા એટલે કે જાહેરમાં પબ્લિકમાં બોલવું એ પણ એક સારી એવી કળા છે પછી તમે જેમ કીધું કે ગ્રાફિક ડિઝઇનિંગ છબી કલા છબી કલા એટલે આપણે સાદી એવી ભાષામાં હો તો ફોટોગ્રાફી આજકાલ ફોટોગ્રાફીનો તો કેટલો ટ્રેન્ડ છે બર્થ ડે હોય કોઈ નવા બાળકનો જન્મ થયો હોય કે પછી કોઈની એનિવર્સરી હોય કે પછી પ્રી વેડિંગ શૂટ હોય કે કંઈ પણ હોય બધી જગ્યાએ ફોટોગ્રાફી ની કળા તો કામ આવે છે કેમ કે લોકોને આજકાલ ફોટા વગર ચાલતું પણ નથી અને દરેક પાસે આ સ્કીલ પણ નથી હોતી તો છબી કલા એટલે કે ફોટોગ્રાફી શીખવાથી પણ ઘણા ફાયદા થાય છે.
બિલકુલ બરાબર કહું છો આ આ કળા પણ શીખવી ખૂબ જ સારી છે. અને હા એમાં તમને કમાણી પણ બહુ સારી એવી થઈ જાય છે જેમ કે તમે કીધું કે આજકાલ લોકોને કેટલો ફોટો પાડાવવાના અ શોખ છે કે દરેક પ્ર સંગ હો એમનું ક જાય ચાહે શ્રીમત હોય કે પછી ઘરમાં કંઈ બી નાના મોટા ફંક્શન હોય ને તો એ લોકો આવી રીતે ફોટોગ્રાફરને રાખતા જ હોય છે પોતાની અને એ એક તસવીર એક યાદો બી તો બની જાય ને ભલે તમારી ફોનમાં કેમેરા છે તમે ફોટા પાડો પણ જે ફોટા પાડો એનો તમે એક આલ્બમ બનાવો ફોટાઓ સંધી રાખો એની વાત જ કંઈક જુદી છે ને તો એક યાદો પણ સારી એવી બની જાય છે આપણી પાસે
સાચી વાત છે અને વ્યક્તિત્વ વિકાસ એ પણ એક સારું કૌશલ્ય છે પોતાના અંદરના વ્યક્તિત્વનો વિકાસ કરવો પોતાની જે અમુક આદતો હોય ખોટી આદતોય એને છોડીને અમુક સારી આદતો અપનાવવી એ પણ એક સારું કૌશળિય જ છે.
ખરું કહ્યું તમે અને જો આપણા અંદર કંઈ ખરાબ આદત છે અને એને જાણીને એને સુધારવાનો પ્રયત્ન કરવો એ ખૂબ જ સારી મતલબ વાત છે ઘણા લોકો આવું નથી કરી શકતા કે પણ ઘણા ખરા આ કરી શકે છે તો એ ખૂબ જ સારી વાત છે કે તમારા વ્યક્તિત્વને સુધારો તમે તમારા વ્યક્તિત્વ પર ધ્યાન આપો તમારામાં શું ખરાબ ટેવ છે એ છોડીને તમે ઓર તમારા વ્યક્તિત્વને કેવી રીતે નિખારી શકો એવા કંઈક સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ વ્યક્તિએ
સાચી વાત છે અને મારા માટે તો પ્રોબ્લમ સોલ્વિંગ અને ક્રિટિકલ થિંકિંગ પણ સૌથી જરૂરી છે તેનાથી તમે મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકો છો જોઈ પણ કોઈ પ્રોબ્લમ આવે તો એને સારી રીતે સુલઝાવી શકો છો અ પછી ટીમવર્ક એ પણ એક સારું કૌશલ્ય છે બધાઓ સાથે સહકર્મીઓ સાથે સાથે મળીને કામ કરીએ તો આપણું કામ પણ જલ્દી પતે અને એના માટેની જે લીડરશીપની જે કૌશલ્ય છે એ પણ વિકસ થવું ખૂબ જરૂરી છે
સાચું કહ્યું તમને કે ટીમવર્ક પણ એક સારું કૌશલ્ય છે જેમ કે ઉદાહરણ તરીકે જો ને આપણે કોઈ બી રમતગમત લઈ લઈએ ને આપણો સૌથી પ્રચલિત ખેલ ક્રિકેટ લઈ લઈએ એમાં પણ કોઈ એક ખેલાડીથી કોઈ મેચ જીતી શકે નહીં નનેં એમાં પણ ટીમવર્ક એટલું મહત્ત્વનું છે કે અગિયાર ખેલાડીઓ મળીને કોઈ બોલિંગ કરે કોઈ ફિલ્ડિંગ કરે કોઈ બેટિંગ કરે તો જ્યારે એ અગિયાર ખેલાડીઓ મળીને રમે રમે તો જ મેચ રમે છે ને અને એમાં પણ એક એક લીડર હોવો ખૂબ જ જરૂરી છે કે બધાને એ કેવી રીતે મતલબ માર્ગદર્શન આપીને એક ટીમને એક સાથે કેવી રીતે કામ કરવું તો તો જ સારી રીતે ટીમવર્ક થઈ શકે છે
સાચી વાત છે આની સાથે સાથે નાણાંકીય આયોજન એટલે કે આર્થિક આયોજન પણ ખૂબ જ મહત્વનું છે લોકો પૈસા તો કમાવે છે પરંતુ એ એ નાણાંનું કઈ જગ્યાએ આયોજન સરખી રીતે કરવું એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું કેવી રીતે સેવિંગ પછી એ કૌશલ્ય પણ બધાને આવડવું જોઈએ એ જીવનમાં સૌથી વધારે મહત્વ છે.
એ વાત બરાબર કરે છે, નાણાંનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે, આજકાલ તો જોને કેટલી જાત જાતની સ્કીમ આવે છે કે નાણાં આ આપણે આપણા પૈસા કેવી રીતે બચાવીએ કેટલી જાત જાતની અ સ્કીમ છે, જે મ્યુચ્યુઅલ ફંડ છે. કે તમે દર મહિને એસ આઈ પી એસ આઈ પી કરાવો, મ્યુચ્યુઅલ ફંડમાં ભરો કે તમે એફ ડી કરાવો, એલ આઈ સીમાં ભરો, તો મતલબ આ બધી બી યોજનાઓનો ઉપયોગ કરીને આપણે એક એક રકમ આપણે બચાવી શકીએ છીએ.
હા એ વાત તો સાચી કરે જીવનમાં ઉપયોગી અને બીજી હસ્તકલાઓ જેમ કે બાગકામ, દરજીકામ, ચિત્રકળા, સંગીત કળા, તરવાની કળા આ બધી કળાઓ પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક જો આપણને આવડતી હોય તો આપણને ક્યારેક ને ક્યારેક ઉપયોગી બને છે, કારણ કે કૌશલ્ય શીખેલું ક્યારેય નકામુ જતું નથી, ચાલો ત્યારે આ દર દરેક અલગ અલગ કૌશલ્ય વિશે વાત કરીને મને ઘણું જાણવા મળ્યું.
મને પણ જય શ્રી ક્રષ્ણ.